કેમ છો
મજામાં છો. તમે કેમ છો?
હું પણ મજા માં છું. આજે આપડે કયા ટોપિક ઉપર વાત કરીએ?
હેલ્ધી ફૂડ વિષય કરે હા એ પણ મેન ટોપિક છે.
સારું છે સારું છે. હા ગલતી ભી આપ આપડે રેવું બોહોત જરૂર
બરાબર. હા હેલ્થી ફુડ ખર એમાં જે હેલ્ધી ફૂડ એટલો એવો ખોરાક છે જે શરીરને તાકાત પોષણ અને સારું સ્વાસ્થ્ય પણ આપ જે કારણ આજકાલ લોકોને તો જે અહ ખૂબ ટેસ્ટ ગમે છે બહારની તો પણ હેલ્ધી ખાવું પણ હેલ્ધી મનજે લી જરૂરી નહી છે. જે હેલ્થી ફૂડથી શરીર મજબૂત મનજે હેલ્ધી ફૂડથી શરીર ખરી મજબૂત બને છે. જે રોગોથી બચાવ થાય પાચન સારું રહે અને ઊર્જા પણ મળે પણ બહારનું જંક ફૂડ ખાવાનું એટલી જરૂરી નથી.
હમ્મ, સાચી વાત છે તમારી.
હમ્મ અને હેલ્ધ ફૂડ એ એટલે એવો ખોરાક જેમાં જરૂરી પોષક પણ તત્વો હોય છે જેમાં પ્રોટીન વિટામિન્સ કલ્શિયમ યોગ્ય પ્રમાણમાં ને હા બોલો
હેલ્થ શરીર ને આપડે હેલ્ધ રાખવા સવારે વેલા ઉઠીને એક્સરસાઇઝ કરો તો ભી આપડે શરીર હા આપડ શરીર ના હા
જે હા.
હમ્મ આપડે વેલા ના ઉઠીએ મોડ સુધી હમ્મ.
હા તો કારણ કે સારો ખોરાક જે શરીર ની બીમારીઓથી બચાવે છે તો ઇમ્યુનીટી વધારે જે બાળકોના વિકાસમાં મદદ કરે છે અને મોટા લોકોને પણ તંદુરસ્ત રાખે છે. મંજે ખરાબ ખોરાક થી શરીર નબળું બને છે પણ હેલ્ધી ફૂડમાં આપનું માં ઘણા પ્રકારના વસ્તુ છે તાજા ફળો શાકભાજી દાળ અને ક ઠોળ દૂધ દહી છાશ ડ્રાય ફ્રુટ મસલાડ ઘણો તાજો ભોજન લવ જરૂરી છે.
બરાબર છે હા શરીર ને હેલ્થી રાખવા માટે ઘણું બધું આપડો અહ શરીર ને હેલ્વા તેલ વધારે નહી ખાવું જોઈએ ચરબી ઉપર અસર
હા બરાબર હા ચરબી ઉપર ખુબ અસર કરે. મનજે આપણ બહારનું ખાવાને જાય છે ને તો હાવડા ના લોકોને બહારનું અહ મનજે ખાવાનું બધું ગમે છે કેમ કે બહારની વસ્ તોની સ્વચ્છતા નથી રહેતી તેલ વધારે રહે છે. મેંદો સાચી તેના મેં અમ્મ તેલ મસાલો મનજે ખુબ સારું વસ્તુ ખરાબ રહે છે તો તે નથી ખાવાનું કારણ આપણું ઘી માં આપણ ખાય છે ને તો બહારનૂ વસ્તુ ઘેર બનાવી શકે છે તો આપણે આપણા મસાલો કેટલો નાખ વાનું હતું કેટલું નાખવાનું તે આપના ઉપર ડિપેન્ડ કરે છે તો જેનું ભોજન સારું છે.
સાચી વાત છી તમારી મારે આ બધું તેલ નું બઉુ જ ધ્યાન રાખવું પડે વધારે તેલ વાળો ખાવ તો આપણડે એસિડિટી થાય શરીર માં ચરબી વધ
બરાબર મનજે શાકભાજીમાં ખુબ પોષણ હોય છે અને આ ત્વચા પાચન તો ને શરીરના વિકાસ માટે ખૂબ જરૂરી છે. મનજે ખાસ કરીને લીલા શાક અહ ના તો ખુબ જ ફ અહ ફાયદાકારક છે.
સાચી વાત છે, આ પાલક ખાવ મેથી ખાવો બઉ જ સારું સાચે બધ-બધા કરતા આ લીલું પાલક મેથી એ બહ જ સારું છે હા હેલ્થ વાળું. સારું સારું.
મમ્મી મમ્મી હંમેશા કહે છે કે શાક ખાવું જરૂરી છે, જે દાળ અને ક ટોળ પણ જરૂરી છે પણજ તેનામે પ્રોટીન સારો સ્ત્રોત છે શરીરના સ્નાયુ તાકાત. અને વિકાસ માટે પણ, પ્રોટીન જરૂરી મગ ચના તુરદાર મસૂરદાળ બધા ઉપયોગી છે.
હા સાચી વાત છે મગની દાળ બધા કરતી સારી, હા મગની દાળા મગની દાળ કેટલું ફોતરા વાળી દાળમાં કેટલું પૌષ્ટિક હોય? બહુ જ હોય, એ ખાવા માટે બહુ જ સારી શરીર માટે કે છોકરો બી છોકરો માટે બી સારી આપડ માટે બી સારી શરીર માટે બી સારી. હમ.
શરીર તંદુરસ્ત જોજે, હેલ્ધ ફૂડ ખાવું જોઈએ જરૂરી છે જલ્દી હેલ્ધી લાઈફ માટે ના બ્રેકફાસ્ટ કેટલો ખુબ મહત્વનો છે કારણ કે. સવારનો નાસ્તો ના કરીએ તો શરીર ફાંકી જાય નાસ્તો દિવસની શરૂઆત માટે એનર્જી આપે. આપે છે, કારણ પોહા ઉપમા ઈડલી થેપલા, દૂધ. દાળીયા એ બધા સારા વિકલ્પ છે ઘરનું ભોજન ખરે હેલ્ધી છે. અને કેમ માનવામાં આવે છે કે કારણ એ સ્વચ્છ તાજું અને પ્રેમથી બનાયેલું હોય છે, એમાં તેલ મસાલો પણ આપણે કંટ્રોલમાં કરી શકે તો બહારનું ફૂડ ટેસ્ટી લાગે પણ જરૂર ખાવું યોગ્ય નથી.
છોકરોને આપડે તેલ વાળો આપવાનું છે, છોકરો ની જ આપડે છોકરો ની ચાક રોટલી જ આપવાની.
બરાબર કારણ કે દખો જંક ફૂડ ના શા એટલા માટે ખાવું ના જોઈએ કે કારણ કે. હા બર્ગર પિઝ્ઝા ચીપ્સ. કોલ્ડ્ર્રીિંક ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી વસ્તુઓમાં તેલ મીઠું સુુગર અને મેૈદા વધારે હોય છે. તો એનામાં મોટા એસિડિટી અને કમજોરીનું પણ કારણ બની શકે છે. તો આ ખાાવું ઠીક નથી પણ રોજ નહીજ આપ છે છ મહિનામાં કેવા બે મહિનામાં પણ કદી બહાર ઘુમવાનું જાય છે ને. તો ખાઈ શકે છે, પણ રોજ રોજ નથી ખાવાનું.
શરીર માટે આપડે હેલ્થ વથ બરાબર નથી બહાર ન તો ખાવાનું જ નહી શરીર માટે.
બરાબર મુજે હેલ્દી હેલ્ધ ફૂડ્સ ખૂબ જરૂરી છે કારણ નાના નાના બાળકોને પણ થી આપણ હેલ્ધી ફૂડ તેને પણ સવાય લાગવું જોઈએ, આપણા મમ્મી પપ્પાએ પણ આપણા પોતા પોતીને, હેલ્ધી ફૂડ ખાવા માટે મુજે શું ફાયદા થાય છે એ શીખવાડવું જોઈએ કારણ કે બાલકનું હેલ્ધી ફૂડની આદત જે એવી રીતે પાડું પડે છે કે રંગીબિરંગી ફલ શાક આપવામાં જંખુ રોજુ આપવું રોજ સમય નાસ્તો અને ઘરનું ભોજન ભી આપવું જોઈએ, અને માતા પિતા એ હેલ્ધી ખાવું જોઈએ અને બાલકોને પણ જોઈએ શી કે તેને પણ હેલ્ધી ફૂડ માટે ખાવાનું શખડું જો છે. અને શરીર મા માટે મુજ ખૂબ મો હેલ્ધી ફૂડ સાથે સમય પણ, સમય પર ખાવું પણ જરૂરી છે ને.
માં તો શાક ખાવાનું બહુ જ છે એ સાલે. કે મેથી હોય, શિયાળા મેઆ કેટલા બધા શાક હોય.
બરાબર જપો મોટું ખાવ અથવા અં ભૂખ્યા રેવું શરીર માટે સારું નથી પણ સમય પર નાસ્તો બફાર નોજ ભોજન અને રાતનું ભોજન પન કરવું જરૂરી છે.
શરીર માટે મોટાથી મોટા એક્સસાઇજ બધા કરતી સારી. ઘણા બધા ફાયદા સે, આપળે એક્સસાઇ થી આપડે શરીર માટે ઘણા બધા ફાયદા છે.
હા ઘણા ફાયદા છે, આપન સવારે જલ્દી ઉઠ વાનુ એકસસાઈસ કરવાની. હું કરતાં હેલ્થની કરતાં ખરે બધું સારું હે. પણ મોસમ માં અનુસાર આપન ખોરાક પણ બદલું જોઈએ આવળા ઉનાળામાં પન ફલ છાસ. પાની વાલી વસ્તુઓ, શિયાળા માં પૌષ્ટિક અને ગરમ ચીજો પન ખાવું જરૂરી છે અને પાાવસાળામાં તો હલકું અને સ્વચ્છ ભોજન. આ રીતે ખોરાક બદલો યોગ્ય જરૂરી છે મજે એને પણ હેલ્દી આદત છે.
ના સાચી વાત છે તમારી.
અ હેલ્દી ફૂડ ફક્ત સ્વાદ માટે નઇ પન શરીર મન અને આરોગ્ય માટે પન ખૂબ જરૂરી છે.
હેલ્દી ફૂડ આપને જીવને તંદુરસ્ત બનાવે છે સક્રિય અને ખુશી બનાવે છે, ઘરનુ તાજું સંતુ
તમે તો તમારા શરીર નું ધ્યાન રાખો મુતો બઉ જ રાખું છું હું તેલ વાળો ખાતી નતી સવારે વેલી ઉઠી ને સ કરું છોકરો ને પણ એબજ કવું કે આમ જ કઉ છું.
બરાબર ખુબ સારી આદત છે આ તો, કરું જોઈએ સવારમાં. થવાથી હેલ્દી ફૂડ વિશેની મને એટલી આમ ચવાતો છે ને. હેલ્દી ફૂડ શરીરને પોષન અને તાકાત પન આપે છે. પળો શાકભાજી બધું જરૂરી છે જંબમફૂડ ઓધું ખાવું જોઈએ. સવારનો નાસ્તો પન ખુબ મહત્વનો છે, પાલખ નો પરાપર. ગનો ભોજન વધારે હેલ્દી ચે, બાલકનો નાની ઉમેરે બાલકનો નાની ઉંમરે હેલ્દી ખાવાની આદત પાડવું જોઈએ અને સમ ભોજન અને મોસમી ખોરાક પન જરૂરી છે.
બાર ના તો સોકરો
પીવું જોઈએ પાની પણ બહુ જરૂરી છે.
હમ સાચી વાત છે તમારી બાર નો છોકરો ને બાર નું આતો આ બધું પળીકા ને ભળીકા ને એ તો બધું હાનિકારક છે શરીર માટે.
પરાબર બેલેન્સ ટાયટ માતે વેરાયટી જરૂરી પન છે પાની પરાપ્તમા પ્રમાનમાં પન પીવું જરૂરી છે. પજે પાની તો આપની હેલ્દી નીકરતા ખૂબ જરૂરી છે.
અને આપન રંગબિરંગી શાલ પગ ભાજે તો મજલી ભાજી ખાવું જરૂરી છે કારન, નઇ ખાહુ તો આપન જીવનમાં આઈને સુ કરયૂ આપન ના જીવનને ખાસું પાની પીશું.
બધા કપટ સલાડશ બઉ ચારું બીટ બીટ કેટલા આપડ શરીર માટે સારા છે બીટ? ગાજર બીઠ.
પરાપર હા હા તે પણ પરાપર, બેટોખૂબ છ. ખૂપ આપનો ઘણો ફાયદો છે જે આપના
આપળે કાઈ નતી આ ઘીના બરાબર કામ કરે છે બીટ આપ આપળે રોજના બે બીટ ખાઓ ને તો આપળ શરીર બરાબર ને ખૂન વધે ખબર છે તમને?
બરાબર હમ્મ.
હા બીટ બહુ જ સારા છે બધા કરતી બીટ આપ આપડે સારા બીટ બે બીટ રોજ શિયાળામાં ખાઈ દેવાનું.
હા બરાબર ન જે આપણા શરીરની આપણે બ્લડ આપણું સારું થાય છે. છે બ્લડ વધે છે, ખૂબ ઘણા ફાયદા છે તેનાથી.
શીયાળામાં તો મારે બે બીટ તો ખાવાનું, જ.
બરાબર હા ખરેખ ખાવું જોઈએ ફ્રૂટસ હોય બાકીના ફ્રૂટસ પણ ખાવું જોઈએ તેનાથી આપણે વિટામિન્સ કેલ્શિયમ. મને બધું સારું પ્રોટીન મળે છે, પ્રોટીન મળે છે તો આપણે જીવન જ કરતા મળે છે કારણ આપ હેલ્ધી બનશું તો આપનું જીવન આરોગ્ય રહેશે સ્વચ્છતા રહેશે આરોગ્યમાં આપણે બધુ સારું રહી શું. આપણ ઘરે ખાવું જોઈએ આપણું હેલ્ધ ની કરતા.
ના એટલે આપડે આજે આ શીખવા મળ્યું આપડે, આપડ શરીરને હેલ્થ રાખવા જેને એક્સરસાઇઝ કરવાની બઉ જ જરૂરી છે. વધારે પડતા લીલું શાકભાજી ખાવાની બી બહુ જ જરૂરી છે. તેલ વાળો ખાવાનું જ નથી બરાબર છે ને, તેલ વાળો આપડે શરીરમાં શરદીમાં અસર કરે છે.
જંગફ્રૂટ
શરીમાં અસર કરે તેલ વધારે શરીર માટે હાનિકારક છે લીલા શાખ બહુ જ ખાઉ તમે વધારે કરતી બીટ ખાવ, શરીર બધા કરતી સારું. બીટ ખાવા તો બધા કરાતા એ છોકરો છોકરોને આપડે સાત તો, મિનિમમ ખવડવાનું જોઈએ જ. હલો આજે તમારી જોડે વાત કરવાની બહું જ મજા આવી છે. હા હેલ્ધી માટે વાત કરી છે આજે આપડે બઉ મજા આવી જાય ચલો આગલા ટોપિકમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.
હો જય શ્રી કૃષ્ણ.